હેલો કેમ છો?
હલો મજામાં જે તમારા ઘરે કેમ છો બટા મજામાં છે.
હા મજામાં છે શું કેવો અત્યારે તો લગ્નની જે સિઝન છે એ ખુબ ચાલી રહી તમારી બાજુ પણ લગ્નને પ્રસંગો હશે ને
હા અમારા ઘરે બાજુ તો ચાલી જ રહ્યા છે કારણ કે હમણા તો કમ ઉરતા છે પરંતુ એપ્રિલ માસમાં અને તે માસ કોને ઘણાવરે લગ્ન છે.
હા મારા મોટા બાપા ના છોકરા ના લગ્ન છે તમે હું અત્યારથી જ કહી દઉં છું કે તમે લગ્નમાં અમારી ઘર આવજો અમારી ઘરે લગ્નમાં ખુબ એવી મજા આવે છે બરાબર
હા બરાબર કેમકે લગ્ન પ્રસંગ એ ખુબ આનંદ ઉલ્લાસ ન છે મનોરંજન આપણને પણ ખુબ મજા આવે છે તમને મજા આવે છે લગનં કંટાળ તો નથી આવતોને
હા મને પણ લગ્ન લગ્ન પ્રસંગમાં જવું. ખૂબજ ગમે છે જરાણ કે્યાં મજા આવે છે આપડે એ બધા એકબીજા સાથે, એકબીજા જોડે, આપડે મળી શકીએ છે, વાત કરી શકીએ છે, અને બધા રીતિ રિવાજોમાં આપણે ભગ પણ લઈ શકીએ છે, અને તેને બધું જાણી શકીએ છે એમ, જેથી કરીને મને લગ્ન પ્રસંગમાં જવું ગમે છે. તમારે ગામમાં પણ તમે લગ્ન પ્રસંગમાં જતા હશો ને?
હા હું પણ લગ લગ્નમાં તો હું મને ખુબ મજા આવે છે, અને ખુબ હું મજા લઉ છું બધાની કારણ કે અમારા ગામમાં જ ઘણા બધા લ લગ્ન પ્રસન એ ખુબ આનંદ ઉલ્લાસ નો તહેવાર છે, અને અમારા ગામમાં લગ્ન પ્રસંગમાં ખુબ માને છે. અને તે તે સમયે ખૂબ આનંદ થી અને ખૂબ ઉલ્લાસ થી એ લગ્ન પ્રસંગની આનંદ માણે છે, અને ખુબ ઈન્જોય કરે છે. તમારા ગામમાં કેવું છે? તમારા બધા લગ્નમાં કેવાક છે બધા મજા કરે છે ને?
હા. અમારા ગામમાં પણ બધા લગ્ન પ્રસંગમાં એકબીજાની ઘરે જાય છે, અને પછી તે અહ ખુબ મજા આવે છે, પછી સમૂહમાં રસોડું બનાવવામાં આવે છે, જેથી કરીને તે પછી બધા સમૂહમાં બેસીને ખાય છે, અને સાથે બેસીને વાત ચીત કરે છે. પછી મને તો લગ્ન પ્રસંગમાં આ બધા જે રીતિ રિવાજો છે, એના પ્રત્યેનું જે મહત્વ છે, અને જે નિય એના જે યોગ્ય રિવાજો છે તે મને તેમાં ભાગ લેવાનો પણ ખુબ મજા છે, તે બધું જાણવાવામાં મને ખુબ જ રસ છે, જે ઠીક કરીને હું દરેક લગ્ન પ્રસંગમાં જઉં છું, અને આજે લગ્ન પ્રસંગમાં જે રિવાજો હોય છે, તેને અગાઉ થી કેટલી બધી તૈયારી કરવી પડે છે. બધાને આમંત્રણ આપવું પડે છે, અને એ પછી આપણેે બધું બહુ બાબતની ધ્યાન રાખવી જોઈએ. જેથી ખૂબ ટેન્શન જેવું રહી જાય છે, અને જ્યાં સુધી તે પ્રસંગ પતે નહીં ઘર નો જેવો હોય, તો ત્યાં સુધી તે એક આપણને ટેન્શન જેવું રહે છે. બરાબરને?
હા એ તો બરાબર જ છે. અમારા પણ એપ્રિલ માસમાં ઘણા બધા લગ્ન આવવાના છે, અને તે કુટુંબ જ છે, અને ત્યાં અમે હમણાંથી જ તૈયારી કરીએ છીએ, અને હમણાંથી જ બધા શોપિંગ છે, પહી ઘણી અન્ય બ અન્ય પ્રકારની ખરીદી કે બધા સગા સંબંધીઓને બધા આપ વાનો કોઈ પણ ભેટ, એ અગાઉથી જ અમે ખરીદી કરવા ખરીદી કરવા જઈએ છીએ, અને ખુબ અમને એવું સારું અમને એ અમુક હમણેથી જ જો આપણે ખરીદી કરીએ છે, તો આપણને સારું ડિસ્કાઉન્ટ પણ મલી જાય અને એવું હોય શકે. તમારા ગામમાં કોઈ છે તમારા કૌટુંબિકમાં લગન?
હા. તમને મેં કીધું તેમ અમારા ગામ કુટુંબમાં છે લગન, તમે લગનમાં આવજો. જેથી કરીને લગનમાં ખુબ મજા આવશે, અને આપડે મળીશું પણ લગનમાં.
હા ચોક્કસ, હું પણ આવીશ તમાર તમારા કુટુંબી લગન હોય તો હું પણ મજા લેવા આવીશ, અને ખુબ તમારા સાથે એન્જોય પણ કરીશ.
હા કા કારણ કે લગન પ્રસંગમાં જો અહ બધા સગા સંબંધીઓને આપણે આમંત્રણ આપીએ, તો એ બધા આપણને તે મળે, અને આપણે તેમને મળીને ખુબ ખુશી થાય છે, અને આપણે તેન એકબીજાની મુલાકાત લઈ શકીએ છે. બરાબર ને?
હા એ વાત તો સાચી જ છે, કારણ કે આપ ણા લગ્ન પ્રસંગ હોય, તો આપણા ઘણા બધા એવા આપણા ઘણા બધા સંબંધો હોય કે ખરાબ હોય કે તે પણ આપણા અમુક એમ સારા પણ થઈ જાય, કારણ કે આપણા કોઈ સરે ઘરે બનતું ન હોય, પરંતુ આપણે એમને સાથે આવા પ્રસંગોમાં બોલાવી આપ ઘણા બધા સારા સંબંધ ખરાબ હોય પણ એ લોકો બી સમજે છે કે આપડે એ સંબંધ ખરાબ ના રાખવા જોઈએ અને આપણેે પણ સમજવું કે બીજા સા સંબંધ ખરાબ ના રાખવો જોઈએ કારણ કે લગ્ન પ્રસંગ એવો પ્રસંગ છે કે ત્યાં સંબંધ સારા પણ થઈ જાય છે અને ખરાબ પણ થાય છે પરંતુ એ લોકો એ બંને સમજવું જોઈએ બરાબર ને
હા એમાં તો એવું છે કે શું છે ઘણી વાર આ પ્રસંગોમાં અગાઉથી તૈયારી કરવામાં આવે છે જેથી કરીને આમંત્રણ નહીં આપવામાં આવે તો ઘણી વાર શું અમુકને આમંત્રણ આપવાનું કોઈ વાર કોઈક વાર રહી પણ જાય ત્યારે તે સામે વાળો વ્યક્તિ ખોટું પણ સગા કેવા ખોટા પણ ખોટું પણ માની જાય છે અને તે પછી તેઓ એકદમ યોગ્ય રીતે લગ્નમાં અમને ન બોલાયેલાની રીતે પણ સાંભળવા પણ મળે છે પરંતુ આપણે કાળજી રાખીને યોગ્ય આમંત્રણને આપી દેવું જોઈએ અને મને તો લગ્નમાં સૌથી વધારે એ જોવાનું ન હોય તો મને કપડા દેસાઇડે કરવામાં ખુબ જેવો વાર લાગે છે
હા એ તો મારી પણ મૂઝવણ જ છે હું પણ કપડા ડિસાઇડ કરવા માટે ઘણું બધું મૂઝવણમાં આવું છું કારણ કે શું પહેરી જાઉં અને શું ન પહેરવું એવું બધું મગજમાં ચાલ્યા કરે છે પરંતુ હું દેસાઇડે કરું મારી મમ્મી ને કહું છું અને સારા એવા કપડા ડી કરે છે હું ભરીને જાં છું લગ્નમાં તમે કઈ રીતે દિસાઇડે કરો છો
હા હું પણ એવું જ કરું છું કે મમ્મી ને પૂછું. પૂછું છું હું અને ભાઈ બેહેન ને પૂછું છું કે કપડા કયા પહેરી જાઉં છું અને પછી હું શોપિંગ કરવા જાઉં છું ત્યારે પણ મને ઘણી મૂજવણ થાય ત્યારે મારા ભાઈ બહેનો અને એ મારી ફેમિલી મારી સાથે આવે છે અને મારી મૂઝવણ દૂર કરે છે. જેથી કરીને અલગ અલગ જે લગ્ન ના પ્રસંગોમાં હલ્દી હોય છે મંડપ હોય છે અને જાન નો જે દિવસ લગ્ન પ્રસંગ ન દિવસ હોય છે તે દિવસ થી મહેંદીમાં સંગીતમાં અલગ અલગ કપડા યોગ્ય રીતે પહેરી શકુ તે રીતે મને ડિસાઈડ કરી આપે છે અને ચૂઝ કરી આપે છે અને પછી મેં કપડાને યોગ્ય રીતે પહેરુ અને તે પછી મને એ લોકોની પસંદ મને ગમે છે બધા બધાની.
હા હું તો હું પણ એજ પ્રમાણ મને પોતાની પસંદ મા પર વિશ્વાસ નથી અને હું મને જ મારું પસંદ બરોબર નથી તેથી કરીને હું મમ્મીને જ કહું છું અને તે સારા એવા અને ખુબ સરસ એવા કપડા ડિસાઇડ કરે છે અને હું હું ઘણી બધી લગ્ન. તે બધા ઘણા લોકો કીધું કપડા પહેરે ખુબ સારા છે અગર હું મે કરતો નથી અને મમ્મી જ મારા બધા કપડા ડિસિડે કરે છે હું પણ હમણા જો અમારા કુટુંબીમાં લગન. એપ્રિલ માસમાં ત્યાં અમે ખોરાક સારો બનાવી છે અને જમવાનું પણ ખુબ સરસ હોય છે તમારા ગામમાં કેવું ભોજન હોય છે.
હા અમારા ગામમાં પણ એક એવા જાણીતા રસોઈયા છે જેને જ બોલાવવામાં આવે છે જેથી કરીને તેને ખબર જ છે કે અમારા ગામમાં કેવી રસોઈ ચાલે છે એટલે કેવા પ્રકારનો અમે બધા ગામમાં સ્વાદ એને પસંદ છે એમ કરીને અમે એને જ. એ રસોઈ વાળા ને મહારાજ ને જ બોલાવે છે જેથી કરીને તે યોગ્ય રસોઈ બનાવે અને અમારા ગામમાં તે મહારાજ ની રસોઈ એકદમ ફાવી ગયેલી છે જેથી કરીને અમારા ગામમાં તે રસોઈ જ કોઈ બી પ્રસંગ હોય લગ્ન. પ્રસંગે કોઈ પણ કાર્યક્રમો હોય ત્યારે તેને જ બોલાવવામાં આવે છે અને તે યોગ્ય રીતે સારી એવી રસોઈ બનાવે છે જેથી કરીને અમને તો તેમની રસોઈ ખુબ જ ભાવ છે અને મને તો સૌથી વધારે લગ્ન પ્રસંગ ન અને આવા પ્રસંગોમાં જે રસોઈ સમૂહ રસોઈ બના આવે છે. જે મને ખૂબ જ અતિ પ્ર્રિય છે.
હા એ તો તમે કીધું કે તમારા ગામમાં એવા રસો છે તે ખુબ સારી એવી રસો બનાવે છે અને તમને ખુબ એવું આવું જમવાનું પણ ખુબ તમને ભાવે છે મને પણ ખુબ આવું જ લગ્ન હોય બને પ્રસંગ હોય હું પણ મને પણ બહ જ ભાવે છે અને તેમાં ખાસ. પ્રમાણે મને ગળી દાળ ભાત તો બોજ ભાવે છે કારણ કે ગુજરાત ન સૌ પ્ર મને ખુબ ભોજન છે. દાલ ભાટ તમને કેવું લાગે છે દાલ ભાટ.?
હા મને પણ લગ્ન પ્રસંગમાં આવું દાળ ભાત શાક બનાવે છે, એ ખુબ જ ભાવે છે. જો અમારા રસોયાની રસોઈ પણ તમે ટેસ્ટ કરજો, લગ્ન લગ્નમાં આવો ત્યારે, અને જો તમારા ગામમાં પણ એ પ્રસંગમાં, અમારા રસોઈ સારી લાગે તો, હું તમને આ. રસોયા સાથે સંપર્ક પણ કરાવીશ. જેથી કરીને તમે યોગ્ય રસોઈ ખાઈ શકશો.
હા એ તો ખરું જ છે અમારા ગામમાં રસોયો તો છે પરંતુ તે અમુક વાર રસોઈ બરાબર કરતો નથી, એટલે અને ભોજન અમુક વાર બગાડીને એટલે અમુક મોરું હોય, એવું હોય છે અને તે પ્રમાણે અમારા ગામડા લોકો બધા એમને પણ કહે છે કે, આ બબર રસોઈ ના થઈ અને. પણ એ લોકો બી એવું સામે તો કહી શકતા નથી. પરંતુ અડર અંડર અંડર થી બધાને એ વાત તો મળી જ જાય છે. કે કયા જગ્યા આવું કયા પ્રસંગોમાં કે કયા.? ઘરે તેમને આવું લગ્ન થયા, તેમના ઘરે બરાબર ખાવાનું. જમવાનું બરાબર નથી મળિ્યું અને એમાં કોઈ પણ ખામી હો. કરે જ છે ગામના લોકોને એ તો પ્રખ્યાત છે. જ કે એ લોકો બધા વાતતો ગામમા એવી કરે જ છે.
હા એતો સાચી વાત છે. એમાં તો થોડું થોડું ઉપર નીચે થતું જ રહી છ લગ્ન પ્રસંગમાં તો પણ એમાં પણ લગ્ન પ્રસંગમાં ખુબ જ અગાઉથી તૈયારી કરવી પડે છે. અને મહિનો પહેલાની તૈયારી આપણે માણવી પડે છે. જેથી કરીને આપણા. પ્રસંગ ઘરનો પ્રસંગ સારો જાય એ બાબતે ઘરના માલિકને તો ખૂબ જ કાળજી રાખવી પડે છે. અને લગ્ન પ્રસંગમાં ધ્યાન આપવું પડે છે.
હા એ તો ખરું જ છે. કારણ કે લગ્ન પ્રસંગ એ કઈ ઘણી વાર, બધી વાર આવતો નથી. પ્રસંગ નથી એટલે કે આપણા. કૌટુંબિકમાં કારણ કે લગ્ન એ જે લગ્ન કરે છે. તેમના માટે ખુબ મહત્વનું એ પેલું છે, કારણ કે તે લોકો શઈરમ આખી લાઈફ એના. ઈ સાઇડ હો છે.
હા સાચી વાત છે. એટલે તમારે ઘરે પણ લગ્ન પ્રસંગ હોય તો, તમારે પણ ખુબ એવી સાવચેતીને ધ્યાન રાખવું અને યોગ્ય, અગાઉ થી જ ઘણા સમય પેલા થી તેરીમાં જોટાઈ જવું જેથી કરીને તમને પણ એટલી બધી તકલીફ ના અનુભવાય.
હા એ તો ખંરુ તમે કીધું કે તમારા કૌટુંબિકમાં લગ્ન છે. હું પણ ત્યાં આવવાની ખુબ ઈચ્છું છું અને ત્યાં આવા અને ખુબ તમારા બધા ઘર વાલા સાથે સગાસંબંધી સાથે. હું મુલાકાત લઈશ. અને એમની. અને મજા કરીશ.
હા! એટલે તમે પણ આવજો અમારા ઘરના લગ્ન પ્રસંગમાં, જેથી કરીને તમને હું મારા પરિવાર સાથે બધાની મુલાકાત કરાવીશ. અને મારા જે બીજા મિત્રો છે, એમની સાથે પણ હું તમારી મુલાકાત કરાવીશ. અને તમને એ લોકોની સાથે. તે મળીને તમને પણ સારું લાગશે. બરા એટલે તમે લગ્નમાં આવજો.
હા સારું.